હલો
ચલું
હા કેમ છો તમે
હા સારું છે તમે
હમ મે પણ સારી જ છું શું કરો તમે
કઈ નથી બેસેલો તમે
હા હું પણ એમ જમીને ચાલતી છું અગાસી પર
હા સારું
તો મને છે ને કશે ફરવું છે તો કઈ જગ્યા હું ફરવા જઈ શકું કયા સ્થળે અને કઈ સિટીમાં તો કયા શહેરમાં તો તમે મને જણાવશો
હું ઋષિકેશ જવાનું વિચારતો હતો ત
ઋષિકેશ હા
હા
સારું તો
તમે અવાના છો તમે આવવાના છો
હા હું તો આ વા આવીશ પણ મને ઋષિકેશ કરતા તમે મને જમ્મુ કાશ્મીર શ્રી એ સાઈડના વિશે જરાક માહિતી આપશો તો વધારે સારું રહેશે કારણ કે ઋષિકેશ તો આપણે જઈ શકીએ પણ મનેને જમ્મુ કાશ્મીર વધારે એમ રસ છે કે હું ત્યાં જાઉં એટલે
હા સારું
હા તો ત્યાંની શું ખાસિયત છે ત્યાં શું પહેરવેશ છે તે બધી જાણકારી તમે મને આપજો ત્યાં હું શું ખાઈ શકું એમ
હા હા
હા
અ તમે ક્યાં વલસાડ રહો છો હમણા
હા આવી જાણકારી ની આપ
તો તમારે વલ સાડથી પછી ટ્રેન કરીને જવું પડે ને
હમ તમે ટ્રેન પાસે છો
ટ્રેન પાસે છું
હા એટલે હા કઈ નહ તો મને બધી જાણકારી આપી દઉ કે મને શું કરવું પડશે
જો તમે વલસાડ થી જઓ તો તમારે અ જમ્મુ ની ટ્રેન પકડવામાં પકડવા પડશે જે ડાયરેક્ટ હોય છે ટ્રેન તમે રિઝર્વેશન કરીને પણ જઈ શકો છો એમાં
હા
પછી જમ્મુ તમે ઉતરી જાઓ પછી જમ્મુથી તમારે બસ બસમાં જઈને શ્રીનગર જવું પડે
સારું
સમજ જમ્મુ થી શ્રીનગર તમારેને બસ માં જોવું પડે ત્રીસ લગભગ ત્રી દોઢસો કિલોમીટરનો છે રસ્તો એ
હા હા
હા પછી તો આપડી જે તમે જે ટ્રેનમાં પણ જશો તે ટ્રેન પણ અ વલસાડ અમદાવાદ ઉદયપુર જયપુર દિલ્હી થઈને જશે એટલે તમને બીજું બધું પણ જોવા ઘણું બધું મળશે
હમ્મ હમ્મ
હમ્મ પછી ત્યાં બીજી પણ ઘણી બધી પહ છેે શ્રીનગર છે ગુલમર્ગ છે સોનમર્ગ છે પછી ત્યાં થી તમે લદ્દાખ પણ જઈ શકો છો સ્પીતિ વેલી પણ જઈ શકો છો ફરવા માટે.
કઈ વેલી?
સ્પીતિ વેલી.
અચ્છા તો બીજું
છે અને ત્યાં ઘાટ પણ બહુ ખતરનાક હોય છે.
અચ્છા તો હું શું કેવું કે હું જેમકે આપણેે હું જમ્મુ કાશ્મીર મિની ટ્રેન થી વૈષ્ણો દેવી પણ ત્યાં જ આવેલું છે?
હા વૈષ્ણો દેવી માં જ વૈષ્ણો કટરા કટરા માતા છે. મહાવૈષ્ણ ણો દેવીનું મંદિર છે. કટરામાં કટરા એ ત્યાંનો એક જિલ્લો છે. કદાચ હ. અને તે હા તો આપણા ઇન્ડિયાની જે સૌથી મોટી ટ્રેન છે વિવેક એક્સપ્રેસ તે પણ સૌથી નોર્થથી ને સાઉથ સુધીની સૌથી મોટી લાંબી ટ્રેન છે વિવેક એક્સપ્રેસ તે કન્યાકુમારી થી સીધું માં વૈષ્ણોદેવી કટરા એટલે તમે જો ગૂગલ મેપ પર જોશો કે બે નો ડિ એકદમ સીધી લાઈન દેખાશે ચેક સ્ટારિંગ પોન્ટથી લઈને નીચે સુધી.
સારું.
આપડે જઈ શકીએ છીએ રિઝર્વેશન કરીને અ અને તમે ત્યાં માતાજી નો દર્શન કરી શકો અને કેદારનાથને એવું બધું પણ નજીક જ છે ત્યાં
હા કેદારનાથ પછી બદ્રીનાથ પણ ત્યાં જ આવેલું હશે?
ત્યાં જ છે. સ્પીટી સ્પીટી વેલી વિશે તમને ખબર છે?
ના ના નથી ખબર એ શું છે?
સ્પિતિવેલી સ્પતિવેલી હિમાચલ માં આવેલું છે. હિમાચલ પ્રદેશ માં આવેલું છે.
હા
તે સમ સમુદ્ર સપાટીથી લગભગ દસ હજાર કે પંદર હજાર ફૂટ ની ઉઊંચાઈ આવેલું છે એમ તો
હા
હમ તેમાં છે ને બૌદ્ર જ લોકો ન બહુ પેલું છે ત્યાં એટલે તમને ત્યાં વધારે પડતા બૌુ જ લોકો મીન્સ કે લદ્દાખ માં નહી બૌદ્ધ ભગવાન ને એ બધા જે હા બૌદ્ધ ધર્મ ના જે પેલા શું કેહેવાય છે ને આપડે ના પ્રતિમા નહી જે જે અ પેલું ના ના પેલા જે સાધુ ટાઈપ શું આવે છે. બૌદ્ધ લોકોનો એ લોકો ના નાના પૂજારી પણ નય એ લોકો આપણામાં પૂજા છે ને એ લોકોમાં પેલું જે ત્યાગી દીધેલું તેને શું કેહેવાય મો ત્યા અને તેવું જે વાળ કપાવી નાખે છે. હા સંત ટાઈપ તો એ લો કો પણ ઘણા જોવા મળે છે ત્યાં સપિટી વેલીમાં હા ત્યાંનો ત્યાં બરફ નથી હોતી એચુલી સ સ્પીટીવેલીલી લે લદાખમાં બરફ નથી જોવા મળતી પને પણ ત્યાં પણ ઘણી ઠંડી હોય છે. માઇનસ માં પણ જાય છે અમુક અને નાા ટેમ્પરેચર અને ઘણી બધી ઠંડી હોય
અચ્છા સારું તો
એ મારી ફેવરટ જગા છે લદ્દાખ
સારું તો ત્યાં ત્યાં જવા માટે આપડે બાઈક થી જવામાં વધારે ફરી સારું રહી ને કારણ કે મેં લદ્દખ સાંભળ્યું છે કે બધા બાઈક
હા પણ તમે જો હા તમે બાઇક પર જઈ શકો બટ તમારે અહિયાંથી તો એટલીસ્ટ તમે ટ્રેનમાં જવુ પડે જમમુ સુધી પછી જે એના પીતીવેલી ના પહેલા જે એરિયા આવે છે ત્યાંથી તમને બાઈક મળી શકે તમને ત્યાં રેન્ટ પર કદાચ તે બી તમે યુઝ કરી શકો છો
અચ્છા તો હું તેનો ઉપયોગ ત્યાં કરી શકું. અ કેટલાક લોકો તો ડાયરેક્ટ કે એમ બાઈક થી જ નીકળી જાય છે એવું પણ હોય.
હા બાઈક થી પણ જાય છે લોકો. પણ એમાં ઘણો ટાઈમ લાગી જાય છે એકચુલી આપણો ને આપણી પાસે ટાઈમ નથી જો આપણે અઠવાડિયા માટે જતા હોય તો આપણે
હમ હ જે દિલ્લ્હી એ બધા રેતા હોય તે લોકો માટે એમ જરાક સારું રહી.
હા જે લોકો ત્યાં નજીક રહેતા છે. એ લોકો ને તો કઈ જ વાંધો નથી ને!
હા એજ આપણા જેવા લોકો તો ક્યારે જ પહોંચશે ત્યાં ત્યાં સુધી તો ઘરથી ફોન આવવા લાગશે અને આપડે ત્યાં સુધી તો પહોંચેલા પણ સુું ત
હા અને સ્ીતિ ચંદ્ર લેક પણ છે ત્યાં
હા આ આ ચંદ્રતાલ શું છે શું મેં બહુ સાંભળ્યું છે.
નદી છે નદી છે એટલે એક તળાવ છે. તળાવ સોરી ચંદ્રતાલ તળાવ છે એમાંને બોટ આવે છે બોટ બોટમાં એ લોકો ડેટ એટલે મીન્સ કે ડિનર નેવુ કર છે એવી બોટ આવે છે ને એ ચંદ્રતા લેકમાં આવે છે સ્પેશિયલ બોટ
તો ત્યારે ત્યાંની જે ત્યાંનું જે દ્રશ્ય છે ત્યાંનું જે દ્રશ્ય છે તે કઈ અ અ એમ સવારે સારું હોય રાત્રે કે સાંજે સારું હોય છે જોવાલાયક
હા હા અને બીજું કે પીતી વેલીમાં મે થી ઓક્ટોબર ની વચ્ચે જવું જોઈએ એકચુલી બિકોઝ આપણને ખબર છે કે મેમાં હા મેમાં ખુબ ગરમી હોય છે બટ ગરમી તો આ આપણા ત્યાં હોય છે પણ ત્યાંનું જે વાતાવરણ છે. તે વાતાવરણમાં જો કરવું હોય તો મે બેટર છે મે થી ઓક્ટોબર સુધીનો કારણ કે તમે ઓક્ટોબર પછી ઠંડી આવે છે બરાબર ઘણી બધી ઠંડી હોય છે શિયાળો આવે છે અને શિયાળો લાંબો ચાલે છે ઠંડી વાળા પ્રદેશમાં એટલે આપણે માર્ચ એ એપ્રિલમાં પણ જઈએ તો ખૂબ ઠંડી લાગે અને બરફને એવું પડે છે. એટલે મેથી ઓક્ટોબર એનો બેસ્ટ ટાઈમ છે એટલે સ ઉનાળા થી માંડીને ચોમાસું બી હમ
એટલે કે આપણે જારે જવું હોય ત્યારે તે સમય પર જવું જોઈએ જ્યાં એમ સારું રેય એ લોક ત્યા માટે
તમારે બજેટ જો તમે જવાના હો તો ત્યાં તમારે એટલીસ્ટ જો નોર્મલ રીતે ફરવું હોય તો દસ પંદર વીસ હજાર તો સમ જો પર પરસન
અચ્છા
હુ પંદર વીસ હજાર તો એટલીસ્ટ જુએ કારણ કે હા તમે જો એ પછી તમારા પર ડિપેન્ડ કરી કે તમે કેવો ખર્ચો કરો કેવી રીતે ત્યાં રહો કેવી કેવી કયા હોટેલમાં તમે રહો અફોર્ડેબલ એટલે સારા હોટેલમાં રો નોમલ હુ હોટેલમાં રહ્યો પછી તમે ત્યાં પ્રવાસ કર તે કરો પ્રાઇવેટ કાર લેઓ તમે રેન્ટ પર કે પરા અને બાઈક લેઓ રેન્ટ પર એવી રીતે તમારા પર ડી પે છે પણ મિનિમમ તો એટલીસ્ટ પંદર વીસ હજાર તો લાગે જ છે જો સારી રીતે ફરવું હોય તો
હા સારું એવું છે તો હમ
કે આવી બધી જ કોઈ બી જગ્યા આપડણે ફરવા જઈએ તો મેન આપણો રાતનો રહેવાનો ખર્ચો જ વધારે્યો છે
હા એ તો છે સવારે તો કેવી રીતે પણ
રૂમ હોય કે રેન્ટ રેન્ટ મિનિમમ જો આ હોસ્ટેલ ટાઈપ હોયે બેડસ ને તો એ આપડા ચારસો પાંચસો રૂપિયા રહી છે પર પર્સન અને જો આપડે અ સારું હોટેલ રૂમ વાળું જો હોટેલ જોઈએ તો એ મિનિમમ પંદરસો બે હજાર થી તો ચાલુ થાય છે તો રેવાનું આપડે સારું હોય તો એના લીધે થોડુંક બજેટ વધે અમારા ખ્યાલથી મેં જેટલું નોટિસ કર્યું છે બા કે ખાવાનું બી એટલું કઈ મોંઘું નથી અને બસ બીજું ખાવાનું પીવાનું એટલું મોંઘું નથી જે અને ફરવાનું પણ એટલું મોઘોલ એમ જોવા જ તો પણ રેવાનું થોડુંક એડજસ્ટ કરવા પડે છે.
હા, સમજી ગઈ એટલે કે કે મતલબ આપણા પાસે બજેટ ટાઈમ બને્યો હોવો જો
હા, ને પંદર જો તમે આ ટ દૂર જવાના હું ને તમારે તો પછી તમારા માટે પંદર, વીસ હજાર કંઈ ના હોવું જોઈએ કારણ કે પંદર, વીસ હજાર રૂપિયા કરતાં ત્યાંનો જે એક્સપિરિયન્સ છે, તે તમને ઘણો મોંઘો છે. એ કરતા ઘણું મૂલ્યવાન છે.
આપણે ફરવા જઈએ તો આપણના મનને પણ શાંતિ લાગે છે, અને આપ સારું એમ
હા, નાની શાંતિ લાગે છે મારું તો એવું માનવું છે. કે મહિના માં એક વાર તો કશે ને કશે ફરવું જોઈએ ભલે નજીક જાય તો આટલી દૂર તો ના જવાય દર મહિને પણ એક થોડુંક મહિનામાં એકવાર એક માણસ કોઈ બીજા સ્ટેટમાં પણ એટલીસ્ટ ગયો હોય. તો એને થોડુંક સારું ફિલ થાય.
હ અને મારું માનવું પણ એમ છે, કે વર્ષમાં એક વાર ને નહી તો એક વાર કોઈ એમ લાંબા ટ્રીપ પર જવું ને જોવું જોઈએ. તમે જેમ કીધું કે મહિનામાં નાના ટ્રીપ પર પણ વર્ષમાં એકવાર લાંબા ટ્રીપ પર પણ આપણે જવું જોઈએ કારણ કે આગળ જતા આપણ ટાઈમ મળે ના મળે તો હમણાં આપણા પાસે ટાઈમ છે તો આપણે ફરી લઈએ.
હા, એ છે.
હા.
કઈ નઈ સારું તો તમે જયારે આવાના હોવ તો ત્યારે મને કજો.
હા, હા સારું સારું થેન્કયુ. હા ધન્યવાદ તમારો.
ઓકે! સારુ.
હા.